હલો હ કઈ નહી બેઠા તો
એવુ
હમ્મ
આઈએ વીસ પર ત્રણ હજાર ની.
હા વો
કેવું છે ડિઝાઇન.
આપધ આ પીઢી જેટલી હતી.
એ તો બહુથી નેં પોલીસવાળો કોઈક સાડ મારે ને ભા.
બઉ જ એટલે શું ઈ મારા બેટા અંદર ભોજનાલય હતું ને.
હા હા.
એ બાજુ થી લાઈનમાં ઊભું રહેતા જો બધન જો આખી રાત લાાઈનમાં ઊભું એવું હોય ને.
હા દે તો પો
એ ડાયરેક્ટ દર્શન કરવા હોય એ તો ભોજનાલય માંથી મારા બા બધા હુખરા પલતા હતા.
હા એટલે દા આપડા પબ્લિક ભ ગોઠતી નહિ હોય સાઈડ પાહી એટ
પછી એવું કે હ પછી એવું કે રાજસ્થાનની પોલીસ માં મારા હન એટલે પણ તમે સીધી રીતે લાઈન માં ઉભા રહી ને દર્શન કરો તમે કોઈ હેરાન કરે.
હાચી વાત.
હે પછી પોલીસ વાળા કંટા વાળા નહી તો પછી શું કરે.
પણ આટલા બધા સેટાઈ તા હોય આટલા બી ચેતાઈ ગયા હોય અને તમે હા મેં દર્શન ના કરો તો
હા હ સાચી વાત. હા તો આપડે આમ જેમ મેળામાં આવ્યા હોય ને એ રીતના કર કુદી કુદી ને પને
એટલે આવું ના કરાય.
હા.
ત્યાં માં મારે ને.
અડધો કલાક પછી નંબર આવે. હે અમે આખી રાત લાઈન માં ઉભું રહેવું પડે તીન ચાર કલાક. હા. પછી કે મારા હે વિડિયો બનાવવાનું મને પણ કરે જ કે પછી પોલીસ શું કરે. કંટાળો આવે તો હમ્મ.
હાચી વાત.
તો પોલીસ વાળા બાપડા આપણા માટે કેતા હોય કે તમે લાઈન માં રહો તો બધા નો નંબર આવે એમ.
અને લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહો ફટાફટ પારે પેલો વચ્ચે પેજ ભજાય ના મજા આવે વાર છે ખોટી આગળ લાઈન કેયાડ તમે પાછા પાછ પાસે થઈ જાઓ. હા.
ઓ ઓછું વરસાદ ને અમે વહેલા પહોચવા ગયા કે.
પહોંચવા ગયા ને જમીન કે બાકી.
ના હવે.
આવાજ મનેવ
અમાં ઉઠો જ છું દસ વાજે ઉઠું છું.
હા એટ ઉજાગર ખરી કા વરસાદનું વાતાવરણ જેવું હતું સાહેબ.
વટસાપ તો હતો તો થોડા હતા એટલો બધો ની અ તો આપડા બાજુ આવેલો નહીં.
આપડા બાજુ આવે તો તમે જયાં રાત્રે જબરજસ્ત આવે.
હ હા ના એ બાજુ એટલો બધો નહી આવ્યો.
એ તો હિસાબે બધું રણમાં હૂકું કય હકું રણ કેવાય એટલે દાડી વિસઓ સોધી સાહેબો હો.
ઓર
પાછા તમે ઓમ ઉદયપુ જવાર જવું
હમ્મ.
તો તો હિસાબે તો બહુ ચાડે.
ના.
તાય તો પહાડી વિસારેલમ ફૂલ ઓન પબ્લિક કેટલી જોવા માટે જતી હરિયાળી માટે એ જટી જતી હોય ફરવા માટે.
ના અમે તો દર્શન કરીને નયા પોચયા તા કેમ.
ઉદયપુર.
ફરવા જાવું પહિહુ હાથે ચાલતે જાવાય ફરવા તો. હ અતાર તો બુડા એક્સિડેનો જેટલો થાતા હોય.
એ એક્સિડન્ટ બહુ થાય ભારત મા આપણા એક્સિડન્ટ હમણાં બસ.
પણ ભારત માલા ઉપર અનલિમિટેડ સ્પીડ ઉપર હેરતા જ નહી. ઉદતું જોયું ને તો શીખ દોઢસો દોઢસો ગાડીઓ હેરતી હશે
હા એટલે માટે પડ એસડન્ટ થયું ભારત મા પાય.
હોવા.
ચાલુ સૌથી રહ્યો
ઈ પાછળ ટ્રક હતી.
એક પહેલે પાછળ પાચ સા લોકો મરી જયો નહી પાછળ બેઠો છે. એ પાછળ બેઠો ભાઈ મરી ગયો ને. કોક એમ્બુલન્સ ટાઈમ સર ન આઇ પણ ટાઈમ સર તો થોડી આવે છે અક તો.
હોવે. હમણાં પણ હમણાં કોઈ ગ્રુપ બનાવ્યું હેને.
શેનું
હવે તો ગ્રુપ બનાવ્યું હોય કોઈક તમારે પેટ્રોલ પતી ગયું હોય કોઈ તકલીફ હોય રસ તમ કોઈ હેરાન કરતું હોય આવો એક્સિડન્ટ થયો હોય. એ ગ્રુપ હોય ને તમે ક કંટ્રોલ કરોને એટલે તરત આવતું ઊભું રે.
એવું છે એમ તો હારું કેવય વ્યવસ્થા કરીયે તો પછી.
આ બીજા થી જ બનાવી કેમ.
ના કા આવ કોઈ લફડા ને એવું હોય કે એમ્બ્યુલન્સ ટાઈમ સર નાે ત્યાં ભાઈ નું તોમ મૃત્યુ થઇ જીવ.
પણ આપણે તો ખાલી અહીંયા એ જે ભારત માલા હાઈવે હે ને. તમે હો ની સ્પીડ રાખો ને તો તમા માટે બહુ
ન હોની એસી ની એ ચાલે સ્પીડ.
હા તો ભઈ યાર. દોઢસો દોઢસો બસો બસો હાકતા હોય તો ભઈ તો કંટ્રોલ ના થાય ને.
હ એટલે લિમિટ ક્રોસ કરના લા ચો થાય. એ હાચી વાત આ અમે આ બેઠા બાર.
હા હા સિમ્પલપડે હે એમ.
હમ.
હ આપણી ગાય હતી એ આલ દીધી કે છે હમણાં વિયાણી તી હ ચેવુ રે આમ ગાયમાં ચેવું રે મારે એક લાંબાનો વિચાર છે.
લાયો તો હાર આમાં મારે કેવાનો દૂધો ઓશું એટલે મારે આપી દેવી. અ કશું વાઘો નહી હવે ના એકાદો આપણે તો કોઈ
પેલી જે આપણા શંકરચાર્ય ગાય આવે ને કોઈક પંદર લીટર જેવું પંદર વધાલી દૂધ હોય ને.
હા વ.
એવી લાભી હૈ.
મારે એવી જ લાવી છે આપીને પણ આ વેકાણ ને એલા ચાલશે હ
ચાલીસ પચાસ હજાર માં એવી આઈ જાય ને. પચા ની બાઘા ઉપર એમ.
પચા ની મતલબ પચામાં કદાચ આઠ નવ લીટર આઈ જાય.
હા હા.
બાકી તમે પંદર કો હોય તો પચા ઉપર જાય હા.
એવું છે એમ.
પણ ગાય તો એવી જ લવાઈ યાર.
એ તો ભઇ આપડે ખવરઈએ તો ભઇ દૂધતો વધવાનું જ છે કી.
હમમ વધવાનું છે સાચી વાત.
ખોરાક ખોરાક
હા પેલા બીજી હવી એવી જ લવાય તીજે હવેટી ના લવાય.
હમમ હમમ.
ત્રીજા વિચારમાં ગાય થાકી જાય પછી બેહી જાય પછી એવું થાય.
હાચી વાત હે હા.
ત્રીજા વિચારની કાલે દીધી રિયાણા નથી રિયાણા બાકી હતી. તઇ મેલા મારતે કોન પછી વીયા ના ટાઈમે થાકી ગઈ ને પછી ઊભી જ ના થઈ એમાં ને એમાં મરી ગઈ.
ના હોય.
હા કાઈઢી હતી એટલે ભઈ આપડા એ જાતો એટલો ભો નો તો એ વખત પેલા અવે અનુભવ બધો થઈ ગયો.
તો હા. આમ જેટલા વેતા વીઆઈ ગાય
ગાય એ તો ચાર થી પોંચ લીટર.
ચારથી પોચ
આ આ શંકર ગાયમાં કેવું હોય આપડે પેલી નઈ કેતા તાપલુ ઘાવ પોચી ગયા હો તરત કોક થાય ને તો આ ગાય તરત બેહી જાય તરત હાવ નરમ થઈ જાય.
હા હા.
આપણે ભેશનો કગરુત ગમે તો કહો તમે
હમમ.
પકડી ગયા તો પેલું ઓછું જ ચાર બે ચઢ પણ આ ગાયનું બ પેલું વધારે પેલું હોય તરત નરમ થઇ જાય.
એને ખાવાય વધારે જોયે ને પાહું.
ગાય ને ખાવા વધારે જોહ પાછું.
હમમ.
એનુ બેઠા પછી ઊભી કરવી હારું કાટું પડી જાય કે બઉ બીમાર પડી જાય ને
હમમ હમમ.
બઉ દવા કરવા ત તો હેઠ માટે જ છેઈને
મારે લાવી હે કેમ બીજે જ લાવું
આ બીજે જ લાવે તો ચાલે પેહલા જ હું તું પેલા જ મળતી ને સારી
હાલ એક લાબી હે એનો અનુભવ જોવો પછી છ સાત વસાવી.
ના ન પેલા ઓમ પહેલા જ સારી આમ તો પેલા જ તમે વિયા ને લેવો ને તો આપણે દોઈને જ લેવા બે ટાઈમ દોઈને લેવા કમ્પ્લીટ. નગર ક્ષેત્રઈ જવાય તો પાછું કાચી તમે લાઇ દો ને દસ દિવસની વિહાય ને બાકી હોય લાવો
હમમ.
પછી રાઈમ કેય કે આટલા ડઝ કજાર ને પણ આપડે પેલા ય પાંચ થી છ લીટર કરે વધારે ના કરે.
હમમ હમમ.
અને એમાં છેતત્રાઇ જવે વિહાણેલી જ લેવાય અને બે ટાઈમ ધોઈને લેવાય.
હમમ. આ બાજુ દિયોદર બાજુ હોય ને તબેેલા ઈના.
હા એ સાઈડ વાડા ખરી વિસનગર બાજુ વાડા ઘણા
વિસનગર બાજુ
વિસન દિવસ બાજુ કેવા બધા પંજાબ બાજુ થી લાવી વેચતા.
અયા તો છે એમ. ખબર કઈ રીતે પરત પહેલ ત જ એમ
એ તો એનું શર જોઈને ખર પડે આપણને
એવું છે એમ મારા પે બીજી યાતવા કેલો પેલી યાત જ છે. આપાલા દ હજાર પ્યાલી પહેલી વાર લેવા જતા હોય એટલે
અને એનું વાંચવર જોઈ ને આપણને ખબર પડી જાય કે પહેલા જ છે કે બીજા જ છે.
હા હા
અટલો નિ એમ રાખો
હમ્મ
એ તો આપણને ખબર ના પડે કે એક વારફ ગાય દુબો જેલી કેવી હોય.
એ તો એવું હશે કે આપડે પેલા ગાડી લઈને જોઈ આવીઈશું તમે
ઓટો મારી આવવા પેલા પછીી ડના લ આ વિસનગર બાજુ આપણા બધા આપણા માણસો બધા હોય એ સાઈડ ના બધા ક્યાય પલા પંજાબ ના માણો લાઈન વેકતા હોયને.
એ બધી હોય અમુક લોકલ ગાય બનાસકોઠાની એ પણ હોય છેવે દર બાજુ
હમ્મ
અને આ વિસનગર બાજુ તો આપડા બધા ઠાકોરય. કોઈ પટેલો છે.
હમ્મ
ચોતરીઓ બધી વાળા છે ને ઘર ગાયો કેવાયેલા વિસનગરબાદમ ક્ષેત્રો ને તમે
હમ્મ
પિલાડ તમે ક્ષેત્ર ન
તો આપડે એ બાજુ જા વિસનગર રવિ વારે જા
હ ભ રવવાર જીએ રવવાર જીએ.
તું ન હોય તજી
આપડા પેલ દેશ ખરાડા તમે નમડ્યું છે.
હો
આ એના ગમ માં આપડે ખગુંર છે એક જાખો એ સાઈડ બઉુ ગાય હોય એક સાઈડ
એવું છેમ. હા હા જશળ્રેન્ડિંગમાં છે તો કલાકાર
હા એના ગમમાં આપડ ખાકું છે આપડો લેબમાં આનંદ છે ખબર એ એને માછી તોરે્યા
એવું છે આ તો આપડે કોઈ કોન્ટેક્ટ હોય ને તો આપડને શું થોડો અનુભવ થાય એ બાજુ
હા એટલે આપડે એમનો અંગાત લઈ જ હો એમના ઘે જા હો અમે મરે જ ત ગાય લ એમને તો હંગ ખાસ જ પોચ છો તબેલા ફરેલા બે ગા લી તને
હમ હા
એ ખરાબ માત સાર એલી
હમ સાચી કથ
અને આ દીવ હજાર બાજુ બધા શું કરતા ખબર
હમ્મ
ગાય ના ખોટ ઓગાણી પ દે ને એટલે ગાય બે દાડા દૂધ સારું વધારે કાઢા
ના
બે લીટર સુીધું વધી જાય ડાયગાડી પડે તમને
એવું છે એમ
એ સાઈડ બધી ક્ષત્ર ધંધા એ સાઈડ હો હતા ર રહેવા
હમ્મ આ બાજુ પાલનપુ બાજુ એવું નહી.
પાલનપુર બાજુ એ બધું નઈ પાલનપુર નઈ વિસનગર બાજુ એ બું નઈ.
વિજનગર બધી પબ્લિક આપડી બાજુ નહી યાર.
હમ્મ.
મતલબ એ ક્ષેત્ર ની.
હા તો એવું હો આપડે એ બાજુ જહુ વિસનગર બાજુ પેલા તે કીધું એમના કયારે જાવું. એન લઈને જાઉ જાહુ પહિ આપડે એવું કરીશું બફોરે રોટલા ખાઈને જ જાવ.
ઓ ધીરો ધર પાવા પડે ભાઈ બનસેક રબારી ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટ હે.
હમ્મ.
ઈરવા બનાસકોળા ના લોકલ ગાય એક
હમ્મ હમ્મ.
બીજા બધા વાળા પંજાબ ને બધા એવા હો આપડે ભાઈબંધ એના તો હારી થાહે.
હમ્મ, તો હોય જોઈએ આપડે જેવું રે પહ ના કે બાજુ રાખો.
હવ નંબર તો તમને આપીશ હું એ.
હમ્મ હ એ તો હું રવિવારે આવીઈશ ને એટલે આપડે રૂબરૂ વાત કરીશું.
હવ એ વિડીયો તો વિડીયો મેયલા તા.
હા હા.
તો ભાઈ સુર પાટણ સાઈડ ચેક કરજો કોલ કપ્પા જવાનું?
હમ્મ હમ્મ.
તમે જેમ કાલા બનાવી લેમ લેવી.
હું કાલ તો જોઉ હું હજું.
એવું આરામ કરી લો વધારે આરામ કરી લેવાનો.
હા પાટો બદલાવાનો હે?
હા.
ત્યાં એવું.
તો તમારે યાર ઉભુંરાન તકલીફ પડી છે બઉ, લાઈન પઉ વાકેેલું પઉ.
અઢી, અઢી અઢી ત્રણ વાગે જેવા દર્શન થયા હતા.
કેટલા વગ લાઇન મ ઉભા હતા?
અમ તો હામી હોજના ઊભા તા એક નવ વાજગ ના.
એમ નઈ તમાર ઉભો રેવા મ તકલીફ બધાની પડે પેલો પગે વાગેલો એટલે બહું.
ના એટલી બધી તકલીફ નહી પડે હજ બે હવાનું હોય ને તો તકલીફ થાય.
હા આપડું તો ઘડી ઘડી ચા ઘડી ઘડી ચાલવાનું થાય ને બવ થો થૂું લગી લગી. સમજી ગયો.
ઉગ જબર આવતી તી યાર શું.
ઉગ તો આવાજ નઈ ગયા, તો બીજું ફરવા નઈ ગયા પ્રોગ્રમ પ્રોગ્રણ?
ના ભરવા તો જોઈ રહ્યા નહી.
દર્શન કરીચીની અકડી જમનો.
નવું. ફ તૈયાર હતા એક બે દાડા હતા ને આકલી ને. મુકવા આપડા દર દર બીજે જવાનું હોય.
હમ્મ હમ્મ.
એટલા હા હોટલમાં જ જમ્યા તા.
ઘરેથી જમાનું સીધું દરેક કોરડે બનાવીયું ચાલ રસ્તા પર.
આપડે ચાર પોત દાળ નું ટુર હોય ને તો એવું ખર ચાલે આપડે તો અંયા ખાલી દર્શન કરવાને આવતું રહ્યાનું હતું એટલે.
અરે પહુ હોટણમાં ખાવાનું આપડો ના ભવતો હોયને એવું બધું વિશે જો
સાચી વાત હે એ બાજુ એવું છે.
એટલે બધી મોટી મોટી હોટાલ તો બહુ મોંઘું હોયમ ને. પાડા કથી એયું બધું ખ પાાડું બધા પડે તમ.
આમતો ધાબો